હા મિત્રો નમસ્કાર.
હા મિત્ર અ મિત્ર ઘણો બધો વરસાદ આવી રહ્યો છે તો મિત્રો તમે તમે સુરક્ષિત તો છો ને.
હા મિત્રો હું તો સુરક્ષિત જ છું તમે પણ સુરક્ષિત હશો એવી આશા રાખું છું મિત્રો.
હા મિત્ર સુરક્ષિત જ છું અને મિત્ર હું આજે એક ટોપિક લઈને આવ્યો છું અને મિત્રો ટોપિક નું નામ છે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ વિશે થોડું મને માહિતી આપશો.
ગૃહઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ વિશે. હા મિત્રો આ આપણે ગૃહ ઉદ્યોગ અને કુટુર ઉદ્યોગ વિશે આપણે જયારે અ વાત કરવાના છી ત્યારે અ તને ખાસ કરીને કેમ તો ગૃહ ઉદ્યોગ એટલે ઘરમાં બનાવેલી વસ્તુ જેના કારણે ઘરમાં જે આપણે બ જે બનાવવામાં આવે છે એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે આવેછે અને ખાસ કરીને અ જે પોતપોતાની કળા હોય છે જેના કારણે એ ગૃહઉદ્યોગમાં અને કુટિર ઉદ્યોગમાં એ આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે અને એના દ્વારા આપણને આપણે અ સારી જે શું કેવાય આવક છે તે આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે અને ખાસ કરીને તો તને કહું તો એના માટે ખુબ જ જે ભારતના ગામડાઓ છે. એના માટે એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે મિત્રો અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ એના માટે ગણ ગણવામાં આવે છે કેમ કે ભારતની સંસ્કૃતિ છે એ પેલાથી ચાલી આવેલી સંસ્કૃતિ છે જેમાં મોટા પ્રમાણમાં જે વડામાં વસ્તી છે એમાં પોતાન જીવનની કરવા માટે એ પોતા પોતે એરીતે પોતાનો ધંધો અને પોતાનું કામ ચલાવે છે આવુ ઉધોગમાં
આ ઉદ્યોગ ચલાવવાની માટે આપણને ઓછા પૈસા જોઈએ છે અને ઓછા પૈસા જોયા હોવાના કારણે આમાંથી આપણે જે- આમ ગામડાઓમાં કેટલીક વસ્તુ ટોપલીઓ છે. એ શહેરમાં બનાવી શકાતી નથી એ માત્ર ગામડાઓના- જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓમાં જ કળા આપવામાં આવે છે એના- કારણે ગામડાઓમાં જ- જેના કારણે એ પોતાનો રોજીરોટી મેળવી શકે- અને ખાસ કરીને કેમ તો- અ પેલાથી એ પરંપરા રીતે એ ગામડાઓમાં જ- ચાલતી આવેલી છે અને-
ખાસ કરીને આ એક આનંદ નું અને- ખુશી ની વાત છે કે જે ગામડાઓ ના વ્યક્તિઓ છે. એના દ્વારા જ એ વણાટ કામ કરવામાં આવે છે. જેમ કે- પાપડો બનાવવામાં આવે છે પછી અગરબત્તી બનાવવામાં આવે છે. પછી મીણબત્તી બનાવવામાં આવે છે પછી અ- આથાણો તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને તો સીવણ કામ થી માંડીને- જે ભરત ગૂથણ છે એ તો ગૃહ- ઉદ્યોગ માં આવે છે અને- ખાસ કરીને આ બધી બનાવટો છે ગૃહ ઉદ્યોગમાં આવે છે ને- તને બીજી રીતે કું તો- જે કુટિર ઉદ્યોગ છે જે કુટિર ઉદ્યોગમાં અનેક રીતે- કાચા માલ તૈયાર કરી આપવામાં આવે છે. જેમાં આપણે જોઈએ- તો ખાદી ને- બનાવ વસ્તુ જેમ ગાંધીજી પોતાનું સુતરા કાપડ- ખાદી વતા હતા તેવી રીતે- અ હાથની વણાટ કામની વસ્તુઓ છે. પછી જેમ માટીમાંથી બનાવા જેમ કે- અમ ચૂલા હોય શકે પછી માટલું હોય શકે એ પોતા- અને ખાસ કરીને જે ધાતુની અને વાસડી- વાસડી હોઈ શકે પછી- કેટલીક ચામડા ની વસ્તુ એ બધી ખુટી ર- ઉદ્યોગમાં મિત્ર આવે છે. અને ખાસ કરીને એના કરતા વિશેષ આપણે હજુ- હું તને જણાવું તો- જે ગૃહ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ છે. એના માટે દેશની અર્થતંત્ર- એના પર ઘણો મહત્વનો ભાર આપે છે કેમ કે એના દ્વારા રોજગારી આપ- આપને મળી રહે છે અને લોકો ગામડ થી શહેર જવાનો- અટકી જાય છે અને ખાસ કરીને તને કેમ તો એમાં આપણને- જ્યાં આપણે ઘ ઘર આંગણે જ આપણને એ- અ પૈસાઓ મળતા હોય છે અને- એના કરતાં તો વિશેષ છે કે એના કરતા વિશેષ કઈ ન- કેમકે જો આપણે ઘર આંગણે એ પૈસા મળી જતા હોય તો- એ આવકથી આપણું ઘર પોતાના આપણે ગુજરાન ચલાવી શકીએ છીએ. અને ગુજરાન ચલાવવાથી આપણે કઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આ આ તો આ જે કળા છે, આ તો પરંપરાગ રીતે ચાલતી- આવેલી છે જેના કારણે આપણ ભારત દેશ- એ એનાથી ખુબ જ- ઉપયોગ કરે છે અને ખાસ કરીને કવ તો- જે ઓછા પૈસામાં આપણે જે કામ શરૂ કરાય છે. એ તો ગૃહ ઉદ્યોગ અને આપણે પરિવારના બધા જ સભ્યો- એમાં સારી રતે આપણે કામ કરી કામ કરી શકતા હોય છે અને કાર. ખાસ કરીને કવ તો આપણે જે અમ. જે તૈયાર માલ એટલે કે જે પાકો માલ દાખલ તરીકે. દોરડું છે તો એ નાના નાના સુત્રરાઓમાંથી. તો એ નાના નાના સુૂત્રરાઓ તૈયાર કરવા માટે.
આ ખાસ કરીને તને. એમ ક તે ના એટલે આપણે નાના. નાનાથી મોટા મોટા ઉદ્યોગ સુધી આપણે. એ જઈ શકીએ છીએ અને આપણે આપણને પ્રોત્સાહન મળે છે કે આપણે પોતાની જાત. ભરોસો કરીએ છી ને આપણે જેટલું વધારે મહેનત કરીએ છીએ. એટલું જ આપણને એનું પ્રોફિટ પણ મળતું. હોય છે એના વિશે શું તને મિત્રો કઈ જણાવવા માંગે છે તું મને.
હા મિત્રો ચોક્કસ અને મિત્ર તમે જે વાત કીધી મને ખુબ જ યોગ્ય લાગી. અને મિત્ર ગૃહ ઉદ્યોગ અને કુઠિર ઉદ્યોગમાં આપણે વાત કરતા. અગર લાગ દ તો મિત્ર આ ઉદ્યોગો માટે મિત્ર જે ભારત સરકાર દ્વારા. જે માનવ કલ્યાણ યોજના દ્વારા ઘણી બધી વિકિટો. કીટો આપવામાં આવતી હોય છે તો મિત્રો એ કીટો દર વર્ષે. જે પણ ફોર્મ ભરતા હોય એ લોકોને આપવામાં આવ- -તા હોય છે એનાથી મિત્રો એ લોકોને આર્થિક સહાય પણ મળતો હોય છે. જેમ કે મિત્ર આ અથાણું બનાવવાનું, જે પણ સામગ્રી હોય એ આપવામાં આવતી હોય છે. અને પાપડ બનાવાની હોય. કોઈ પણ જે પણ ધંધો નાના નાના શરૂ કરવા માટે એ લોકોને. આવી મહત્વની જે કીટ આપવામાં આવતી હોય છે અને મિત્રો તમે કીધું કે. જે ધીરે ધીરે આ જે ગૃહ ઉદ્યોગ હોય છે એ ધીરે ધીરે. એ લોકોનો બિઝનેસ આગળ વધારતા લઈ જાય છે અને મિત્ર હવે તો એવું બન્યું છે કે. જે ઓનલાઈન ડિલિવરી કરવામાં આવતી હોય છે. અને કોઈ પણ જગ્યા હોય તો એ એને ઘરે સુધી. આ ડિલિવરી કરવામાં એટલે કે એ સામાન પહોંચાડવામાં આવતું હોય છે. અને ગૃહ ઉદ્યોગમાં મિત્ર આપણેે. જે પણ મહિલાઓ હોય છે જે. જે ઘર બેરોજગાર હોય છે તો એ લોકો ઘરે પોતાનું નાનોકડો. ધંધો પણ શરૂ કરી શકે છે. પાપડ બનાવવાનું, અથાણું બનાવવાનું, કે કોઈ મીઠાઈ બનાવવાનુ. એ ધીરે ધીરે કરીને એ પોતાની. યોગ્ય એવો ધંધો પણ શરૂ કરી શકે છે. જેથી એ લોકોને યોગ્ય એવી આવક પણ મેળવી શકે. અને ખાસ કરીને આપણે. જે જે પણ વિસ્તારમાં મિત્ર જે વિસ્ વિસ્તારમાં જે દુકાનો હોય કે કોઈ. બજાર ભરતો હોય તો એવી જગ્યાએ પણ. આમાં જે નાના નાના ધંધાઓથી બનેલી જે વસ્તુઓ. જે ગૃહ ઉધ્યોગ બનેલી જે વસ્તુઓ આપણે. તે મિત્ર વેચી શકી અને એનાથી આપણે યોગ્ય એવો જે નફો પણ મેળવી શકીએ છીએ. તો મિત્રો તમારા જે વિસ્તાર છે એ વિસ્તારમાં આવા. જે ગૃહ ઉદ્યોગ થાય છે.
હા, મિત્રો, અમારા વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ ગૃહ ઉદ્યોગ થાય છે, જેમાં આપણે, અ જેમ વાંસની વસ્તુ બનાવી, પછી અ એના દ્વારા આપણને અ જે અ, જે જંગલી ભીંડા હોય, એના એમાંથી આપણે ઉપયોગ કરીને અમ. દોડી બનાવી, અને ખાસ કરીને તો જે વાસ હોય છે, એમાંથી અનેક બનાવટી વસ્તુઓ બનાવવી. અને જે ગૃહ ઉદ્યોગ છે, જે સરકાર દ્વારા કીટો આપવામાં આવે છે, એમાં મશરૂમ પછી સીવણ ક્લાસ માટે અ દરજી અને જે મશીનો હોય છે, એ પણ મિત્રો આપવામાં આવે છે. અને, એવી રીતે, અનેક અનેક યોજનાઓ દ્વારા એકર ઉદ્યોગ અને કુટર ઉદ્યોગમાં. આપણને ભળાવ મળતો હોય છે, અને અને હજુ તો ખાસ કરીને તો વાત કરું તું તમને. આપણે જે અ હમ, ગામડા માં છે.
જે જેના કારણે, કેટલીક વખત અમે જે ગૃહ ઉદ્યોગોને જે કુટીર ઉદ્યોગ છે, એનો સામનો આપણે કરવાો પડે છે. ખાસ કરીને તો અ એ લોકો પોતાનો હું વર્ચે છે. જમવા માટે એ, લોકો પૂરતી પરા પૂરતા પ્રમાણમાં. પૈસા હોતા, જેના કારણે આ ખુબ જ તકલીફ પડે છે, ખાસ અને બીજી રીતે પણ તો મશીન, આપણે જે જોઈતા જરૂરી મશીન હોય, એના દ્વારા એ પણ અછત આપણને જોવા મળે છે, અને ખાસ કરીને, આપણે બજાર સુધી પહોંચાડવાનું માટે પણ એ ખુબ જ તકલીફ પડતા હોય છે, અને બીજી રીતે વાત વાત કરું. તમને જે આપણે જે કોઈ પણ પ્રકારના તાલીમ વગર કોઈ પણ કરી શકતા નથી. એના કારણે આપણને ખુબ જ તકલીફ મળે છે. મિત્ર અને. ગહ અને કુટરત તમે પણ તમારા ઘરમાં અ કતા હશે, એવી આશા રાખું છે ન ત.
હા, મિત્રો, તમારી મિત્રો વાત ખૂબ જ સાચી છે, અને મિત્રો, તમે જે મને આટલી કિંમતી સમય આપ્યો, મિત્રો, એના બદલ મિત્રો ખુબ ખુબ મિત્રો ધન્યવાદ, મિત્રો.